અવાજ આવે છે ને, હા આવે છે. હા તો આજે આપડે મારા સપનાનું ભારત વિશે વાત કરીએ બરોબર.
ઓકે આ ભાઈના વિશે વાત કરીએ.
હા તો તમારા મતે આ આપડા સપના ન ભારત કેવું હોવું જોઈએ?
મારા મત પ્રમાણે તો નીચાઈ તો એલુંધ આપડું મારે ને હ હોવું જોઈએ આપડું જેમ ઘર છે. અને જો આ છે ને અહીયા આાબ છે તો એનેમ વધારે મજા આવશે.
હા એ વાત તો તમારી સાચી જ કઈ તમે કે, સ્વચ્છ ભારત તંદુરસ્ત ભારત એવી રીતે. આપણે સ્વચ્છતા રાખશું તો પછી આપડે આપણે તંદુરસ્તી પણ જળવાઈ રહેેશે કારણ કે હવે જો, ઘણામાં હમણાં આજે જ સવારે હું ન્યૂઝ વાંચતો હતો ને તો એમાં આવ્યું હતું કે એક ગામ એવું છે. કે જે શું કેવાય કે કંપનીઓ નું ગંદુ પાણી આવે ને કેમિકલ વાળું. તો એના કારણે એમને પીવાનું પાણી પણ ગામમાં નથી. તો એ ને એક પીવાનું પાણી ગામમાં નથી તો એમને બોરવેલ ને એવું બધું. ખોદવાનું સર્વ કર્યું તો બોરવેલ નું એ ખોદવાનું શરૂ કર ને તો એમાં લાલ પાણી નીકળે છે, તો હવે એ લાલ પાણી પીવા લયક નતું. કેમિકલ યુ પાણી હતું પૂરેપૂરું ક આજુબાજુ બધે ક એનું કારણ તો પછી એમને સરકારમાં રજૂઆત કરીને ઘણી બધું પ્રયાસ કર્યો પણ એક રીતે એમને જવાબ જ ના મળે તો પછી એમને હવે એમનું ગામ છોડીને ને બીજે જવું પડ્યું. તો આ તો એક રીતે ખોટી વાત છે ને આવી રીતે તો લોકોને હેરાન ના કરી શકે નેમ. કંપની વાળા તો એમને ક નિકાલ લાવવો જોઈએ કે જેનાથી. ગામ વાળાઓને નુકસાન ના થાય. અને ખેતીમાં જો એ પાણી વાપરતા હતા ને તો પાક બળી જતો હતો અને પાક થતો નથીતો. તો એનાથી રોગચાળો પણ ફેલાવાનું ની બધું પણ સંભાવના વધી જાય.
હા એ તો ભાઈ સાજી જ છે ને. હ મારે મ એને એવું જ છે અમારા ગામની આજુબાજુમાં. ફેક્ટરી છે ને તો એ બધ ફેક્ટરી હોય એનું કેમિકલ વાયું પાણી હોય. એમની જે ખરાબ બધી વસ્તુઓ હોય વાપરતા હોય તો જે વપરાયેલી વસ તું મે જેમમ મધેલી વસ્તુ હોય ન જે બધું પાણીમાં પાણી ના મા માધ્યમ થી આપડ જે તળાવ હોય ગામના અને એની અંદર બધુ નાખી જતા હોય. જેથી કરીને જે આપડે ગામના પશુ મક્ષીઓ હોય અને એનામાં પણ એને ઈમ પાણી પીતા હોય તો એમને પણ પછી પશુ મક્ષીઓ પણ એમાર મળતા હોય એ બ તકલીફો થતી હોય આ બધું ન ન ના હોવું જોઈએ.
હા એ વાત તો તમારી સાચી છે આવી ત આ બધું ના જવું જોઈએ પણંતુ હોય છે એનું શું. અને હવે પછી આપડે બીજી વાત કરીએ તો એમાં કે શિક્ષણ વ્યવસ્થા તો શિક્ષણ વ્યવસ્થા પણ આપણા ભારત ની એવી છે કે જેમાં જેને પ્રેક્ટિકલ જ્ઞાન ઉપર કોઈ કામ આવતી નથી એના કારણે હવે જ્યારે હું ભણતો હતો ન ત્યારે મને ખબર છે કે આપણે કેવું ભણવાનું આવતું કે જે ભણીએે ન આપડે તો એ આપણને ક્યાં પણ નોકરીદે કે ધંધો કે કોઈ ગમે તે બીજ ઝનેસ કે ગમે તે કરવું હોય ને આપણને તો ક્યાંય કામ ના આવે એવું આપણને સ્કૂલોમ ભણાવે છે શાળાઓમાં. તો એની જગ્યા જો કદાચ પ્રેક્ટિકલ એક્ઝામ એવું રાખે કે તમારે હવે આઈટી નું શીખવાડે મતલબ આએ મતલબ કે કોમ્પ્યુટરોનું ને એનું શીખવાડે પછી આઈટીઆઈ કરનું જેમ કે કોઈ પણ હવે પંખો રીપેરિંગ નો કે તમને જેવા શોખ હોય ને એ પ્રમાણે એ વસ તો એ સ્કૂલો તમને શીખવાડે તો એવી એવી રીતે હોય ને તો વિદ્યાર્થી એનામાં એ મતલબ કે ટેલેન્ટેડે થઈ જાય અને માસ્ટર પણ થઇ જાય. અને
હા આમાં તો હવે એનેમ શું કરું જોઈએ કે સરકારે પેલા બધું નીચાવાની જરૂર હ જો સરકારે જ પેલે ધીમ વિચારી લે છે ને કે હમ નાની ઉંમર જ બાળક ને જે એનું એલેન્ટ છે એ ઓ ખીને એના વિશે જ એને અભ્યાસ આપવામાં આવે. તો સારે એવું માળક હેને વગરિંગ કરી શકે હવે આનામાં એવું થાય છે કે છેક બારમાં સુઢીન ગયાનું અપ પ્શન જ નથી હોતું બાળક ને બધા જ બાળકને ફરજીયાત એક જ જેવું મળવાનું હોય છે અને એ પણ આપણને કેમ ભવિષ્યમા કામ આવતું નથી તો અમબબુ બધું બાળકોને નહિ પણ મા મા માતા મેડમ આનામ કશું મરી નથી શકતા કારણ કે આપ ફરજીયાત જ હોય છે જો આ બ સર વિચારવાની જરૂર હ અને એમાં પાછું એને એવું પણ થતું હોય કે સારું એવું મળેલા હોય મછી ભવિષ્યની અંદર એ એને સારો એ પગાર પણ નથી મળતો કાનકે એમાં સારી નોકરી હોય નહ તો બેરોજગારી નું પ્રમાણ વધી જાય તો આવું પણ સરકાર જ નીચાની જરૂર છે કે વધારે સરખા નમાણ માં જેવું પણ માનેલા હોય તો એ પ્રમાણ માં બધાને સારો પગાર મળી રહે એમ મજૂરી કરતા હોય તો તેમને પગાર ઓછો મળતો હોય અને જે મજૂરી ઓછી કરતા હોય એને પગાર વધારે મળતો આવું ન થવું જોઈએ મારા ખ્યાલ થી તો
હા એ વાત તમારી તો સો ટકા સાચી છે કે કે જે ભેદભાવ હોય છે એ ભેદભાવ પેલા તો દૂર થઇ જવો જોઈએ. અને બધા જ લોકોને સમાન હક મળવો જોઈએ. અને એમાં પણ પાછું જે હવે તમે જોઈ લો કે ઘણી સરકાર સબસીડીઓ ને એવું બધું બહાર પાડે છે બરોબર. તો એમાં કેવું થાય છે કે એમને એવી રીતે રાખેલું છે કે એસસી, એસટી ઓ ઓબીસી આ બધા હોય ને તો એમને સબસીડી મળે. અને ઓપન વાળા ને સબસિડી ના મળે તો શું ઓપન વાળા ગરીબ ના હોઈ શકે?
હા એજ નઈ વાત સાચી જ છે ને પાછી એવું પણ થાય છે ને કે જે ખેડૂતો હોય મજૂરો હોય તેમ નાના નાના વેપારીઓ હોય તેમનું ઘર કઈ હનુમાન જ હોતી નથી. ને એમને કાય પણ સરકારી કામ હોય. તો એમનું બધું અય અટકાવી જ પડ્યું હોય. એને કાગડીયા હોય તો પાસ ના કરેને આવું બધું. બરા અને જેમ પૈસા વાળા છે સારી સારી કંપનીઓ વાળા છે. તો એમનું અયા બધું પાય પૈસા આપીને મરાવતા હોય એમનું સન્માન અત્યારે આપડા ભારતમાં એવું થઇ ગયું છે કે બધું પૈસા થી જ છે જેને જેમ પૈસા છે એનું સન્માન છે. અને જેને પૈસા નથી કોઈ એવું નથી જોતું કાઈ કામ કરે છે સારું એવું. તો એને ખનમાન એને સારું એવું આપે એવું નથી. જેને થી પૈસા છે એનું સમાન છે કે જેને જેમ નથી એમ નથી.
હા એટલે જ ને તો પછી એના માટે તો પછી આપડે ભ્રષ્ટાચાર જ એજ તો બીજું પરિબળ છે. ભારત આપડું સપનાને ભારતમાં સારું બનાવા માટે એક તો ભ્રષ્ટાચાર ઓછો થવો જોઈએ બંધ થવો જોઈએ મેન તો આપડે ભર ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે જો હવે બધો વ્યવહાર આપડો ઓનલાઈન ને એ બધું થઈ જાય. તો ભઈ એમાં એનાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો કરી શકાય મારા મતે તો તમારું શું કેવું છે?
હા એ તો નરી સકાય પણ એના માટે પછી શું કરવું પડે સંપૂર્ણ બધું ઓનલાઈન કરવું જોઈએ. એના માટે પેલા તો શું કરવું જોઈએ કે જેવા આપડા બધા ન એટલા બધા ગામડા એવા છે. કે એના મે બી સારું શિક્ષણ નથી કે એમને હજી ઇન્ટરનેલી કે સારો મોબાઈલ નું વાપરતા પણ આવડતા નથી અને એમના જોડે એટલી બધી તાકાત પણ નથી. મોબાઈલ ખરીદી શકે તો આવુ પછી એમને સરકારે તો સગવાડો આપવી જોઈએ જો આવી બધીસ સગવડો આપે તો મશીજ થઇ શકે છે.
હા એ વાત તો તમારી સાચી જ છે અને એનાથી આપણેે જો એક રીતે જોવા જઈએ ને તો કેશલેસ ભારત હોય ને તો એમાં કરપ્શન લેસ થઈ જ જાય ઓમ જોવા જઈએ તો.
હા એ તો વાત સાચી જ છે ને અને અછવા આપડે એ પણ તમે સાંભળ્યું હશે, કે અતારે આપડા અંદ અમ્મ મહિલાઓની સાથે કેટલું બધું ખરામ વર્તન થ થતું હોય છે. અર આ-આ બધું જે ખરાબ મમ વર્તન થતું હોય છે એ પણ અટકાવવાની જરૂર છે. એ આપણે નેશની અંદર ખરાબ માં ખરાબ બધીસ
આદતો આવી ગઈ છે, કે પછી મહિલા ની અંદર જે મહિલાઓ હતી પહેલા તો એનો આખો ઓ ઓશાક જ બદલાઈ ગયો છે. પેલા જે એમનું પોશાક હતું સાડીને એ બધું આવું બધું મમ બદલાઈ ગયું છે. ઈ આપન નેશન પાછું લાવવાની જરૂર છે.
હા. અને પાછું કે બીજું કે જે રોજગારી, બેરોજગારી વધી રહી છે તો એના ઉપર પણ ભાર સરકારે વિચારીને નિયંત્રણ લાવવું ખુબ જ જરૂરી છે. જો ભારતને વિકસિત ભારત બનાવવું હોય તો સૌથી પહેલું તો પરિબળ આપણે ગરીબી દૂર કરવું પડે. ગરીબી દૂર ક્યારે થાય? જો બેરોજગારી ઓછી થાય ને તો ગરીબી આપમેળે દૂર થઈ જાય. અને બેરોજગારી ઓછીન થાય એ કેવી રીતે થઈ શકે? તો લોકો વધારે તે લોકોને રોજગારી મળી રહેે બધાને, તો બેરોજગારી ઓછી થઈ શકે એમ.
બરોબર?
હા ઈ તો વાત સાચી જ છે ને તમારી. પણ હવે એના માટે જરૂરીન પગલા લાવવા જોઈએ સરકાર એ ને બધાએ. તોઈન બધું હોય એને એના ઓપ્શનો પણ થઈ શકે છે સારા એવા.
હા એટલે જ ને. તો તમારા મતે તો તમારા મતે આપડે બે હજાર તીસ સુધીમાં આપડું ભારત કેવું બની જવું જોઈએ? શું પરફક આવી-આવી શકે છે આપણા ભારત દેશમાં?
એના તો આપડે જે હે ના અતારે તો ખાઈ જ ગયુ છે કે એને ઓનલાઈન બધું પેમેન્ટની સુવિધાઓ છે. ઈ જો એને એપ્લાય થઈ જાય તો પેલા તો જે કેશલેસ વ્યવ વ્યવહાર છે મહેનત કરે છે. રોકડ મે વ્યવહાર તો સંપૂર્ણ અંત જ થઈ જવું જોઈએ. જેથી કરીને બધી તકલીફો ઉભી થતી હોય ખોટા-ખોટા પૈસા વાપરતા હોય પાછી એની બધી એન્ટ્રી પણ હોતી નથી. સરખામમાં પણ હોતી નથી. એમ બેજિંગ ક્યાં પણ હોતી નથી. તો બધાની માહિતી જોડે રહે, જેથી કરીન ખોટામ પૈસા એના હરકારના પણ બગડે નહીં.
હા એ વાત તો તમારી સાચી જ છે, કે સરકારના પૈસા પણ ખોટા બગડે નહીં. અને હમણાં જ વચ્ચે તમે જોઈ લો ને બે હજાર સત ર કે બે હજર વીસ આજુબાજુ નોટબંધી આવી તી. ખબર છે? તે વખતે કેટલુંક બ્લેક મની હતા એ બહાર આવી ગયા તા. તો આવી રીતે સરકાર અમુક ટાઈમે આવી રીતે નોટબંધી કરતી રહે ને તો ઓટોમેટિક અહ જે ભ્ર ષ્ટાચારવાળું કાળું ધન હોય ને એ બધું બહાર આવતું રહે. અને લોકો ઉપર કેસ દાખલ કરી શકાય. અને ખાસ કરીને તો આવું બધું કોને નડે તો જે બિઝનેસમેનને એ બધા હોયને તો એમને જ ખાસ કરીને આ બધું નડે કારણ કે કાળું ધન એમના જોડે સૌથી વધારે હોય બાકી નોકરીયાદ કરતા હોય તો એમને તો ટાઈમ સર પગાર એમના ખાતામાં જ આવતા તો એટલે એમના જોય તો આવી રીતે કોઈ બ્લેક મની કો હોય જ નહીને બધું વ્હાઈટ જ હોય. એટલે એક આવું. કરવું જોઈએ કે અમુક પાંચ કે દસ વર્ષે નોટો બધી બદલી નાખે ને સરકાર ચલણી નોટો
બા. હવે એનામાં એવું પણ થઇ ગયું હોય ને કે બધા મશીનને આટલી બધી આધુનિક સગવડો આવી ગઈ છે. તો. પાંચ જ મિનિટમાં આપણે કઈ પણ વસ્તુ ડુપ્લિકેટ બનાવવું હોય. તો આની જતું હશે એટલે એ તો એટલું મોટું નથી. કે ના આ બધું બદલીય તો પણ એનો ઉપાય આવે પ બધું ઓનલાઈન એન્ટર મેતી હોય બધા ના જોડે તો એ આપણને ખબર મળી જાય. ભવિષ્યમાં આપડે યાત્રીઓ જોઈ શકીએ બરાબર છે. ઓકે ચલો બાય
તો ઓકે ચાલો બાય